હલો બઉ મજા તમે કેમ
અમે ભી મજામાં અમને તો પાછી અમારી એક્ઝામ ચાલીયા કર પીછે તમારી
હા અમારી પણ એક્ઝામ જ છે.
એક્ઝામ હોય તો હવે આપડે શું કરીએ બો બધું અમારું તો આવે સિલેબસ બી બોગ લાબું હોય.
હા અમારે પણ સિલેબસ બો લાંબો હોય બો બધું વાંચવું પડે ને તેમાંથી પાછું થોડું આવે.
એ જેમાં બી આપડે શું કરીએ ખાલી કેટલા પચાસ માર્ક નું હોય. એમાંથી ખાલી બે પેલા લો કવેશ્ચન આવે.
હમ્મ. અમારે બી તે વું આહ અમારે બી એ ટાઈપ નુંજ જોય હમણાં પચાસ માર્કનું પેપર હોય તેમાં બે માર્ક વાળા દસ માર્કના હોય ને બીજા અ ચૌદ માર્કના હોય તેમાં બે ક્વેશચન લખવાના હોય અર અરુણ ઓરમા હોય તો સાત સાત માર્ક ના હોય. તેમાંથી તો કેટલા એક બે ચેપ્ટરમાંથી આવતા હોય ને સિલેબસ કેટલો લાંબો એટલા બધા ચૌદ ચેપ્ટર હોય જેટલા બધા વાંચવા પડે.
બરાબર છે. પણ મને તેવું લાગે કે મેં જ્યારથી કોલેજમાં આયવીને ત્યારથી ખાલી એક્ષામજ આપ્યા પર્યુ થા.
હા. મારે બી એવુજ એ એક મહિના જેવો આમ આપડો આમ લેક્ચર ચાલતા હોય ને એક્ઝામ આવી જાય એક્ષામ પતે ની પતે ઇન્ટરનલ એટલે પાછી મહિનાની થાય કાતો પંદર દિવસ ની થાય એટલે પાછી એક્સર્નલ એામ આવી જાય. એક્ષામ જ આપ્યા કરવાની હા.
હા કોલેજમાં તો એવું જ એઝામ જ પીએચવી કરવાની.
હા.
તમારું બીજું કેવું ચાલે કોમ્પ્યુટર ક્લાસ ને એવું.
હા અ અમારે કોમ્પ્યુટર ક્લાસમાં હમણાં મેમે અમને રજા આપેલી છે એક્ઝામ છે ને એટલે બધા સ્ટુડન્ટે કીધું કે અમારી એક્સટર્નલ એક્ઝામ છે એટલે અમને રજા જોઈએ એટલે હમણાં રજા આપેલી છે પછી પાછા ક્લાસ ચાલુ થઈ જશે તમારે.
હ હું પણ નથી જતી અમાણા કોમ્પ્યુટર ક્લાસમાં પણ છે ને. એ એફઆઈ વાળા ને એસ. ની એક્ઝામ નથી અમ્યો તો એ લોકોનું કદાચ ચાલુ છે કે શું છે અમે મે ગ્રુપમાં વચ્ચે મેસેજ કર્યો.
હા એમાં છે ને મેમ. જે લોકો સ્ટુડન્ટ આવે તે લોકોને બોલાતા હતા એ વાળાને પણ હમણાં છે ને. તે લોકોને પણ મેમ સુપરવાઈઝર માં જવા જતા છે ને એટલે ખબર નહ તે લોકોને પણ રજા આપી છે કે.
હા મનેમ એવું ન લાગે કેમ કે છે ને મેં જામ ને ત્યારે જોઉં. કે લેબમાં તાળું માળેલું હોય.
હા હા હમણાં બજા જ જેવીીતે રેતી દેસુ.
એક્ઝામ તમારી કેવી છે.
સારી જાતી છે તમારી કેવી ગઈ.
મારી બી હવે સારી જાય તો ઘર આવે ત્યાં જ ખબર પડે.
હા તે તો તેવું જ પેપર તો સારા જતા છે પણ હવે ચેકિંગ કરીને રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે.
એ આજે તો અમારા ગ્લાસમાંસ કોણ આવે છે.
હા અમારા ક્લાસ. માં પણ આવેલી હતી બધા સ્ટુડન્ટને ચેક કર્યા જોયું.
કોઈ પકડાયું કે.
થી પકડાયું.
અમારા ગ્લાસમાંખા ત્રણ જને ક.
ઓ પાછી એક્ઝામ નહીં આપવા દેશે તે લોકોને.
નઈ ખબર હ એ લોકોને ત્રણ જણને રહી ગયા છે.
અચ્છા એટલે એ લોકોને સાથે જ એ લોકો લઈ ગયા.
હા સાથે જ ઉઠીને લઈ જીએ.
ઓ કયા ક્લાસ વાળા હતા તેવાય.
દિવાય વાળા જ હતા.
તેવાય વાલા. તો શું કાપલી લાવેલા કે બેન. પપ લખલું.
એ છે ને ની ખબર એ લોકો છે નેમુક કેલ્સિયમ ના લખેીને કેલ્સિયમ એ લોકો ચેક કરતા દેહું.
હ એટલે કેલસી માં તો એવું કઈ લખી લાવેલા ત હશે.
હ કેસીિના પછાડીને દખીને આવેવેમું.
ઓહ અચ્છા. અમારે ક્લાસમાં ચેકિંગ કર્યું પણ કોઈ. ના પણ કઈ નથી નીકળ્યું બધું ચેક કર્યું.
હા, પેલા સ્કોર્ડમાં કોણું પેલો ચશ્મા વાળો મૂકેશ
હા હા, મુકેશભાઈ હાથે આવેલા. તેમ ઉમ્મરવાળા જેવા હતા હતા. ને આમ આપડે જે છોક છોકરી લોકોને છે ને આપણેે જે સુપરવાઈઝરમાં જે મેમ આવેલા હોય ને એ લોકો એ ચેક કર્યા.
અમારામાં એવું જ કર્યું છે.
અ મેં અ મેં કોલેજ પર આવેલ. તો મારે બસની ટિકિટ હતી કેની તો પેલે મેમે આમ ખિસ્સા ચેક કર્યા તો મને ખબર નઈ કે મારા ખિસ્સા માં ટિકિટ રહી ગયલી છે પછી મેમે કહ્યું પછી મેં કીધું મેમ ટિકિટ રહી ગયલી તો પછી કઈ ન કીધું.
વિદ્યા આજે સ્કોલર આવી ગર્લ્સ લોકો ને બી ત્યાં લોકોના ચેક કરાવ્યા બધા ન ખીસ્સા.
હા હા જે મે ક્લાસમાં મેમ આવેલા ને એ લોકો પર ગર્લ્સને બી ચેક કરાવ એમ મેમ લોકો એ કઈક
હા એટલે બહુ મગજમારી કેમ કે એ લોકો શું કરે પાછું ખિસ્સા બી ચેક કરે ને બધું જ.
હા એવું જ કરે. આખું આમ આપણું જે પુરાવણી. થી વધી ને બેન્ચ થી વધીને બધું ચેક કરે.
એટલે પુરવણીમાં તો ચેક નહી કરે પણ હોલ ટિકિટ માં ચેક કરે એઓ
હા નહી પુરવણી. બધી અમારે તો આ જોઈ એમ એક એક પાનું ની અંદર મૂકેલું છે કેમ કરીને.
હ તો કરે જ ને એઓ આ બધું હવે આજે સવારે અમે ગઈ ને તો અમેં અમુક અમારા એમ કોમ વાળા જ હતા. તો તળિયામાં રેરા.
બધા બહુ લખ. બેન્ચ પર ને એવું બી લખે પણ હવે મને તો બીક લાગે.
પણ એતો બે પગ્ના. તળીયામાં.
હા એટલે તૈયારી જ કરી દેતા હોય તો.
જો ત તળિયામાં લખવાના તો કેવી રીતના મને તેમ થાય કે લોકો જોતા હોય. હવે કેટલા પેપર બાકી રહ્યા.
હવે અમારે એક જ પેપર બાકી છે ઇંગ્લિશનું. સોમવારે છે તે, અમારે પાંચ પે ચાર. પેપર પતિ ગયા હવે એક જ બાકી અમારે પાંચ હજાર.
એ પાચ જ પેપર
હા ટી વાયમાં પાંચ જ પેપર થઈ ગયા એક ઇન્ટનશીપ આવી ગઈ ને પે
હારું થયું તમારું ઓછા થઈયા પી
હા, ઓછા થઈ ગયા ઓ હમણાં તમારે એમ કોમ માં કેટલા?
અમના એમ કોમ માં છ પેપર તો એક્ઝામ આપીએ
અમારી ઓછી એક થઈ ગઈ એક ઇન્ટર્નશીપ આવી ગઈ ને તેના લીધે
પણ ટીવાય માં તો સાત સબ્જેક્ટ આવે ને
ના, છ જ છે, અમારે પહેલેથી અગાડી છ માં જ હતી પણ અમણાં પાંચ જ થઈ ગયા
છ માઇ થઈ ગયા પાચ
એટલે પાંચમુ જે સેમેસ્ટર હતું ને તેમાં છ સબ્જેક્ટ હતા એમ બી આર એફ હતું ને હમણાં બી આર એફ નીકળી ગીયું
હ એટલે બી આર એફ એક જ સેમેિસ્ટર ભયણા ખાલી
હા, એક જ સેમિસ્ટર ખાલી પાંચમા સેમિસ્ટરમાં જ હમ હ
બી આર એફ તો બધા બો ની ભણાવ
બોની ભયણા અમે બી આર એફ માં ખાલી એક સેમિસ્ટર એ પાચ મો સેમેસ્ટર એ જ ખાલી ભયણા
તો આમે કેટલા સબ્જેક્ટ તમારા?
હમણાં પાંચ જ સબ્જેક્ટ તેમાં બે એકકાઉન્ટ, ઓડિટ ને મેનેજમેન્ટ ને મેં સ્ટેટ રાખેલું છે ને ઈંગ્લિશ છે
એટલે બે બે અકાઉન્ટ આવી ગીયા
હા, બે અકાઉન્ટ ઓડિટી ઓડિટિંગ ને મેનેજમેન્ટ, ને એક બીએ, ને સ્ટેટ, ને ઈંગ્લીશ એમ કરી ને પાંચ સબ્જેક્ટ
પાંચ સબ્જેક્ટમાં જોવ બે અકાઉન્ટ આવી ગયો ઓરિટિંગ ને અકાઉન્ટ પછી એક સ્ટેટ ને, એક બીએ ને, એક
ઇંગ્લીિશ
ઓ માય! ત્યારે તો બો હારુ થાત હ
હા, હ હ પેપર બી બધા મસ્ત ગયા છે સ્ટેટ નો તો એટલું ઈઝી બધા જ પેપર એમ બહુ હાર્ડની લાયગા એમ ઈઝી જ હતા તો મસ્ત આજનું પેપર અ એમ અ સ્ટેટ નું હતો તેમાં મે બધા માર્ક પેલું આમ જવાબ આવી ગયો એમ એટલે મસ્ત ગીયું પેપર
તમારું બી સારું ને ત-ત અમાહરે અમારા વખતે સાત પેપર હતા મે તો કંટાળી ગેઈ
હિ હિ, હા, અમારે પણ આ હેલા હ અમારે હમણાં છે ને આજે એક્ઝામ હમણાં ચાલે ને એમાં પેપર બહુ હાર્ડની મલે બધા એકદમ ઈઝી જ કાઢેલા અવે આપડે વાચીએ એટલે આપણ ને ઈઝી લાગીએ કે લાગે કે પછી કેવુક તે ખબર નહી પણ એમ બધા પેપર એમ ઈઝી લાયગા લખવા મી એમ હારું કોઈ એમ હાર્ડ નહી આવ્યું કેમ આપણને ની આવડે એવું પેપર ની આયવું બધા એકદમ નોર્મલ જ
હા, એ તો બરાબર એ લોકો અમના ન્યૂ એન ઈ પી લાયવા એટલે તે હિસાબે સ્ટુડન્ટ લોકોને પાસ કરવા ઈચ્છતા હોય તો.
હા હા બની શકે એવું.
પણ તમને તો મને તો એજ નવાય લાગે કે પાંચ જ સ
હા અમારે પાછળ એવું અમારે એક ઇન્ટર્નશીપ આવી ગઈ. અને એના લીધે આ ઇન્ટરશીપ ની રેતીને તો અમારે છ સબ્જેક્ટ હોતે તો અમારે સાહેબ બીઆરએફ કમ્પલસરી હતી. પણ એ ઇન્ટર્નશીપ ના લીધે એક સબ્જેક કટ થઈ ગયા એમ ઇન્ટરશિપ ના માર્ક તે લોકો આપશે એમ.
તો તમને તમે ઇન્ટર્નશીપ કઈ જગ્યા પર કરેલી?
અમે અમારી સાઈટ જ કંપની છે તેમાં ઇન્ટરશિપ કરેલી.
તે જાતે શોધેલું?
હા જાતે જ. ત્યા પૂછી આવેલા કે અમારે કોલેજમાંથી આવું આવું છે તો તમે કરાવશો કે તા હા એમ કીધેલું તો તેમાં સ્ટો સ્ટોરમાં પછી ઓફિસમાં તેવી રીતના પેલા બિલ બધા કરવાના એ બધું અમને બતાવેલું કે આપણે જ્યારે ઓર્ડર કરીએ ત્યારે પરચેસ જે બધા બિલ હોય ને હા તે બધા કેવી રીતના ફાઈલ બનાવાની પછીના બધા જે સ્ટોક હોય સ્ટોરમાં તો તેમાંથી કેટલા આપણે અ બનાવામાં ટાઈપ હો બચત કેટલી થઈ તે બધું એમ તે હિસાબે અમને બતાવેલું થોડું ઘણું.
હ એટલે તમને કામ બી આવડે થોડુંક.
હા થોડુંક. થોડું એટલે કામને જેટલું કરાવેલું ને એટલું અમને આવડે.
તો કઈ કંપનીમાં ગેલા તમે લોકો?
મે અ અ અહિયાં પેન વાળી છે તેમાં બુક્સવાળી ને એવી. એન્કરમાં એન્કર એ ગુણલાલની કંપની અહીંયા લાવે. રયા છે એન્કર પેન પેન્સિલ એ સુકેસમાં છે સુ કેશમાં છે અમારી સાઈડ છે.
સુકેશ એટલે કયું?
એ પારડી ના અંદર જવાનું.
અચ્છા.
હા.
અમારે હવે એક્ઝામ એટલે સમયના જ પેપર
હા સો વાર જ છે પણ પેલું જે બીજું આપણે સર્ટિફિકેટ વાલુ છે ને એ ખબરની કે દિવસે લેતા છે પેપર.
પણ એ તો એક વાર આપી લીધી ને તો પાછી બી લેશે?
હા ઇન્ટરનલની લીધી ને એક્સટર્નલની પાછી આવતી છે બે વાર લેવાતા જવા છે પેપર.
એવું કે મને ઓકે ખ્યાલ નહીં મને બે વખત લઈ કે એક વખત.
હા બે વખત જ લેવાતા છે પેપર.
ચાલ હવે જોઈએ ચાલ તાર સાથે એક્ઝામ વિષય વાત કરીને
હા હા. અમને પણ બહુ મજા આવી તમારા સાથે વાત કરીને.
ચલ બાઈ.
બાઈ.